તો જ ભાઈ કેમ છો તમે
હા બધા મજામાં તમે કેમ છો અવાજ આવી રહ્યો છો મારો પ્રોપર
હા તમારો એકદમ પ્રોપર અવારજ આવી રહ્યો છે ને હું તમારી સાથે એ વાતચીત કરવા માંગુ છું કે જે વીમો અમણા આપણને જે સુવિધા મળી છે તે આપણે લેવું જોઈએ કારણ કે વીમો આપણને ઘણી બધી આફતો સામે કે પછી એ ઘણી બધી સમસ્યા આપણી સામે જો આકસ્મિક રીતે ઊભી થઈ જાય તો તેની સામે આપણે રક્ષણ પૂરી પાડી શકે છે કારણ કે નો અર્થ એ જ છે કે આવી બધી જેમ કે આપણને કોઈ વાર અકસ્માત થયો હોય કોઈ વાર આપણે થયા હોય કે પછી તેના ખર્ચાથી બચવું હોય તો પછી આપણે જીવન વીમો અકસ્માત થયો હોય આપણી ગાડી ગાડીનો વીમો કે પછી આપણે જીવનમાં દીધેલ હોય તો આપણને ત્યારે કામ આવે છે કારણ કે વીમો છે એ આપણા માટે સારી પોલિસી છે અને આપણા માટે ઘણા બધા જે પરિવારો છે તે ઘણા બધા લોકો લે પણ છે કારણ કે ઘણા બધા લોકોને વીમો લેવાનું બધાને ગમે છે કારણ કે વીમો આપણે તો લઈએ અને મહિને મહિને જે ઇન્મ આપણે જે પૈસા ભરીએ તે આપણે આગળ ભી તો કામ આવવાનું છે કારણ કે વીમા કંપની પણ આપણને સારું એવું પ્રીમિયમ આપે છે અને આપણને ઘણી બધી આફતો સામે જે આપણે રકમ ભરી લોય આપણને પૂરી પાડે છે બાકી તમને પણ ખબર હશે કે તમે પણ જે જેમ કે જીવો વીમો છે પછી મોટર કાર નો વીમો છે કે તમે કોઈ ઘર નો વીમો કે કે પછી તમારી જે દુકાન ચાલે તે પણ વીમો તમે લીધેલો હશે ને તે વીમા વિશે તમને ખબર જ હશે ને બધું તો
હા મને વીમા વિશે ઘણા બધાના વિમા લીધેલા છે અમે એ લાકડા ના કરીએ છીએ લાકડામા જેના માં એવું ઊંધય એવી લાગી જાય તો અમે તેના પ્રકારનો વીમો લઈ પછી અમે ખેતી વીમો લીધો છે જેમ કે અમારા પાકના નુકસાન થાય મે ઘણા પ્રકારના વીમા કે અન્ય વીમા પણ ઉતારીયો છે જેના લીધે અમે વીમા ખુબ જ સારી રી ઉતારી રહ છે કે ત કોઈ પણ પાકને નુકસાન જાય તરત જ બાકી જાય અને અમે ઘરનો વધારીયો અમે હેલ્થ વીમો ખુબ જરૂરી છે જયારે પણ માણસને આપણે શરીર તાવ કે ઉધરસ જે એવી નાની મોટી બીમારી. યસ. વી બાકી જાય છે આપણે પ્રીમિયમ સારું એવું ભરવા પડે હેલ્થનો વીમો. બે થી ત્રણ હજાર નો વીમાો આવે છે અનેને તો દર મહિને ભરવો પડે છે. અને તે ખુબ જ જરૂરી છે કે આપણે જે વીમા વધારી આપ જ પણ કોઈ પણ. ટી બીમારી તોે તે બીમા વાળા છૂટવી દેશ.
હા ભાઈ તરી એકદમ સાચી છે કારણ કે વીમો જે છે તે આપણને ઘણી બધી આડો સામે રક્ષણવા જેમ કે. જીવો વમો એ અમારા ગામમાં મેં એક કિસ્સો બનેલો કે અમારા ગામમાં એક સારા એવા હસી મજક કરતા જે. એ એક પરિવાર રહેતા હતા અને એમના જે ઘરનો ઘરના એક જે એમના વૃદ્ધ. જે વૃદ્ધ એમના પિતાા હતા તે ખુબ બીમાર પડી ગયા હતા અને એમને સારવાર પણ ઘણી બધી કર. થી ખર્ચો પણ ખૂબ વધારે થઈ ગયો અને એમને તો એકવાર તો હોસ્પિટલ લઈ જવા થઈ ગયો છે પરંતુ. ત્યાંનો એટલો બધો ખર્ચો જેમ કે એ ન ખર્ચો પાંચ લાખ ઉપર થઈ ગયો હતો અને પછી એ ભ એ. એમના ઘર માટે એમના ઘરના સદસ માટે વીમો પણ ન લીધો હતો અને ત્યાર પછી. ી એને ત્યા આટું બધું બીરયઈને એટલો બડે ગડે ગયો હતો અને નર્વસ થયો બચારો આટલા પૈસા ક્યાંથી લાગ. મમાં થઈ ગયું હતું પરંતુ મેંને એ ટમ પર સમજાવ્યું કે ભાઈ તું આ વીમો છે. હીરો હતો તો તને હમણાં એ કામ આવશે તો તમને એ તમને સારું પોલિસી પણ આપ દે આ વીમો અને તમે સારું તમે આ જે તમે બીલ આયું તમ ચૂકી શકશે. હવે તમે પાછા હવે તમે પાહા બીજા કોઈને પાસે અમ પૈસા માંગવા જતા હોય એવા ઘણા બધા લોકો જાઉં એટલે ક બિલ વધાર છે તો પછી લોન લે છે. એવું બધું પ્રકારનું કરે છે. એટલે કે એવું બધું કરવા છતાં આપડે તો વીમો જો લીધેલો હોય. તે આપણા માટે સારું છે. કારણ કે વીમો આપણા માટે સારી પોલિસી આવી ગઈ છે અને જે ઘણી બધી વીમા કંપની છે તે આપણે યોગ્ય રીતે સિલેક્ટ કરવી જોઈએ અને પછી જ આપણે વીમો લેવો જોઈએ બાકી. તે તમારે શું કેવું ચાહ આવે છે જે વીમો છે તેને લ વીમા કંપની ઘણી બધી પ્રકારની હોય છે પરંતુ જે સિલેક્ટ. સારી વીમા કંપની છે તેના વિશે આપણે લેવું જોઈએને.
તને વાાશે કે એવા પ્રકારના જ વીમા લેવા જોઈએ જેને. આપણને સારી રીતના કામ આવે અને. પ્રના વીમા ન લેવા કે ઘણી બધી ફ કંપનીઓ પણ હોય છે જેમકે. ઘણી બધી કંપનીઓ વીમા કંપનીઓ કે ડૂબતી જઈ છે જેમ કે એલઆઈસી પણ. હવે ઘણી પેલું થતું જ છે કે એલઆઈસી માં પણ એટલું બધું પ્રીમિયમતું. અને તેઓ હવે ધીમે ધીમે કંપની નીચે આવવા લાગી છે પણ. થોડું ઘણું હવે વીમો પણ સાર છે કે આપણે સરકારી કંપની. પા પાણી. યકીન નઈ થાય એવા ઘણી બધી કંપનીઓ છે જ્યાં
હા ભાઈ તમે બધ સાચી છે કે હવે તો આપડે જે વીમો છે એનો યુગરિટી આપડે વળતર ચૂકવવું જોઈએ. કારણ કે વીમા કંપની એવી ઘણી બધી આવે છે છે કે તેને આપણે મહિને સારા એવા પૈસા ભરવા પડે છે અને સારું આપણને પ્રીમિયમ મળે છે. પરંતુ ઘણા બધા લોકો વીમા કંપની લઈને કોઈ વાર પછતાઈ જાય છે. કારણ કે વીમા કંપનીને જે લોકો જયારે એ લોકો સેવન બધું સિલેક્ટ કરો ન બધું સહી કરો એ લોકન આપે છે ત્યારે અમુક લોકો એ વાંચતા નથી અને એ વાંચે નઈ ને એમ જ સાઈન કરી દેય ત પછી વીમા કંપનીએ કેટલું એમને મહિને મહિને પ્રીમિયમ ભરવાનું એ બધું એ લોકોને બ ધુ કેય છે અને પછી એ લોકો સાઈન કરવા કે છે. એટલે કે જે લોકો આવું બધું સાઈન કરવા તા ની હોય. તે પછી એ લોકની ભૂલ કેવાય. વીમા કંપનીની ભૂલ નઈ કેવાય. કારણ કે એવી ત ઘણી બધી પ્રકારની વીમા કંપનીઓ છે ન એમને ઘણી બધી એ વિવિધ પ્રકારની પોલિસી હોય છે એમ. એટલે મારે તો એ જ કેવું છે કે ઘણા બધા લોકો એવું કરે છે તો એવું ની કર રવું જોઈએ. કારણ વીમા કંપની પર આપડે ભરસો રાખવો જોઈએ પણ આપડે જયાર સાઈન કરીએ છીએ વીમા કંપની એટલે વીમો લીએ ત્યારે, ત્યારે જે ડોક્યુમેન્ટ એ લોકો આપે છે તે યોગ્ય રીતે વાંચવું જોઈ એ. પછી આપડે એને સાઈન કરવી જોઈએ અને હવે એવો વીમો ત એવો પણ છે જે ટર્મ લાઈન ઇન્સ્યોરન્સ એક વીમો છે જે આપણે મહિને ચારસો-ચારસો થી પાંચસો રૂપિયા જેટલા ભરવા પડે છે. ના વીમા આપણે લઈ શકીએીએ એટલે એ બધી પોલિસી પણ વીમા કંપની આપણને આપે છે આપ યોગ્ય રીતે. જોઈ શ ત તમે પણ આ જીવન કે પછી અકસ્. લીધેલો હશે તમને કામ આવેલું કે પછી આવુ કોઈ અકસ્માત સામે કે પછી તમારા ઘરનું કોઈ બીમાર પડલુ ત્યારે કઈ વીમો કઈ કામ આવેલો?
હ, અમારે ત્યારે ગાડીનું એક્સિડન્ટ થેયલું હતુ અને તેમાં કોઈ ને અ મારા પરિવાર માંથી કોયને લાગેલુ હતુ અને તેઓનો બેવનો વીમો હ કરવામાં આવ્યા હતા તેથી અને તેઓને પૈસા પણ ગાડી ઉપર
અન્ય વસ્તુ સારી રહેતી હતી. ખૂબ જ જરૂરી છે કરવું જ જોઈએ.
હા ભાઈ, તમારી જેમ સાચી છે કે હવે વીમો તો આપડે લીધેલો હોયતો પછી આપડે યોગ્ય રીતે એનો પ્રીમિયમ ભરવું જુએ અને મહિને મહિને આપરે સારી રીતે જે આપરું ભરલું હોય છે તે ભરવું જુએ કારણ કે ઘણા બધા લોકો વીમા કંપની તો લેલે છે પરંતુ એ લોકો યોગ્ય સમયે એમને સારી રીતે લોકો પ્રીમિયમ મહિને મહિને નથી ભ અને એ લોકને પછી વીમા કંપની સારું વળતર પણની આપે એટલે કે પછી વીમા કંપની એ લોકને બાર પણ કરી મૂકે. છેને જેટલુ એ લોકોએ જે પ્રીમિયમ ભરલુ હોય પછી એ લોકને પાછું રિટર્ન કરીદે છે પરંતુ જે આવ બધા લોકો લે છે કે આવું બધું પ્રીમિયમ લઈને પછી એ લોકો જે વીમો લઈને ની ભરતા પછી એ લોકને બેદરકારી જ ગ કારણ કે અમારા ઘણા બધા લોકોએ આ જીવનવીમા લીધેલો હતો અને ઘણાં બધાં લોકયે એ લોકો બે ત્રણ વાર એવા બાપતા ભરવામાં નિષ્ફળ ગયા હતા જે મહિને એ લોકોએ ઈન્કમ ભરવાની હોય છે થોડી ઘણી તે લોકોની ભરતા હતા અને પછી વીમા કંપની એમના ઘરે આવી હતી અને એમને સમજાવ્યું હતું કે ભાઈ તમે આ ભરવાના છો કે ની ભરવાના છો કે પછી તમારે જરૂર છે કે ની જરૂર અમે તમને વીમો